હેલો હા કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
હા બસ મજામા હા બસ જમી લીધું તમે
હા મેં ભી જમીલી તુ
શું જમ્યું વા છેે.
રીંગણનુંું ભરતું બનાવ્યું હતુ
અચ્છા અચ્છા
તમે શું જમ્યા
આજે તો અમે મગ પુલાવ જમ્યા
આહા
હા તમે એડો ફ્રી હતા.
હા ફ્રી હતી અત્યારે જો પરવારીને બેઠીને તમારો ફોન આવ્યો
હા તો મને તમારી જોડે એક ટોપિક ડિસ્કસ કરવુ હતુ, કેમ કે હું હમણાં બેઠી થી મોબાઈલ જો સ્ તો મને એમ યાદ આવ્યું એટલા માટે
હા બોલો ને
અને તમારું કોઈ ફેવરેટ ફેસ્ટિવલ કય આપડા તો ભારતમાં કેટલા બધા ફેસ્ટિવલ આવે છે, લગભગ સમનેે તો હર મહિને એક એક ફેસ્ટિવલ તો હોય જ, છે.
હા મારો ફેવરેટ ફેસ્ટિવલ ગણેશ ચતુર્થી અને નવરાતિ છે.
અચ્છા અચ્છા એ તહેવારો કેટલા મજા આવે એ તહેવારો ને સેલિબ્રેટ કરવાની ને
હા તમારો ફેવરેટ તહેવાર કયો છે.
મારો તો ફેવરટ તહેવારમાં તો નવરાત્રી આવે કેમ કે રોજ બે રોજ નવા નવા કપડા પહેરી નવા નવા ચણે ચોડી પહેરીને રમવા જવાનું ગરબા લેવા જવાના
હા તમે જાઓ.
હા હુ જાઉ જ છુ, મને તો બહ જ ગમે ગરબા લેવા જવાની ને બધું મજા આવે
હા મને છે ને ગણેશ ચતુર્થી બહુ ગમે કારણ કે મારા ઘરે છે ને ગણપતિ ભગવાન બેસાડે છે, દસ દિવસ ના
ઓ તો તો કેટલું સારું કેહેવાય કેટલી મજા આવતી હશે, રોજ બેરોજ ગણપતિ પૂજા કરવી કે એનો પ્રસાદ નવો નવો આપે બનાવી આપડા હાથે થી ને મજા આવે
હા હંમેશા ને છેલ્લા નવ વર્ષથી ગણપતિ લાવએ છે. અને આમાં મમ્મી ને છેને, સિલાઈ કામ આવડે છે તો અમે જે ગણપતિ લઈ ને એમના માપ ના કપ કપડાં સીવીને મામી મા મમ્મી જાતે સીવે અને ભગવાનને પહેરાવે
હો તો તો કેટલું સારુ કેહેવાય તમારા ઘરે નવ વરષ લાસ્ટ ગણ પતિ આવે છે, અને મજા આવતી હશે ને તમને
હા, બહુ જ મજા આવે દસ દિવસ ક્યાં નીકળી જાયને ખબર જ ના પડે આપણને
હા પછી ગણપતિ ની જયારે આપે વિસર્જન કરી ત્યારે થોડુ, આપને ઈમોશનલ ભી લાગતું હશે ને.
હા મતલબ બહ રોવાનું થાય.
હા એટલે જ આપડા મ ગય એટેચમેન્ટ થઈ જાય દસ દિવસ તો
એ જાય ને તો સજે ગમે નહી, ઘર એકદમ ખાલી ખાલી લાગે આપને
હા ઈ બી છે બાકી તો મને તો જો જેમ કે મેં કીધું કે નવરાત્રી ગમે તો નવ દિવસ તો એટલામ એન્જોય કરી કે વાત ના પૂછો ને હવે પછી બાર મહિના પાછું રાહ જોઈ ક્યારે હવે નવરાત્રી આવે ક્યારે નવરાત્રી આવે પાછું આપે રીલ્સ કે સ્્રોલ કરતા હોય તો એમ આવે આટલા દિવસ માં નવરાત્રી તો કેટલી મજા આવે એમ ગરબો વા તોય ત્યારે જ એવું લેવ મન થાય કે હમણાં ગરબા કરવા મંડી જાય
હા મને બી નવરાત્રી બઉ જ ગમે પેલા હું નાની આ હતી ને તો મને એટલી બધ નથી ગમતી પણ હવે તો અમે કેવું પાર્ટી પ્લોટમાં રમવા જઈએ તો એટલી બધી મજા આવે અને આપડણે ત્યાં એટલું સારું છે કે મોડી રાત સુધી સવાર સુધી ના ગરબાત થાય છે નવરાત્રી થાય છે બાકી બીજા બધા અમદાવાદ છે સુરત છે વડોદરા છે એ તો કેવું કે બે ત્રણ વાગ્યા સુધી બંધ થઈ જાય પણ આપણે ત્યાં એવું નથી આપણે ત્યાં તો સવાર સુધી ના નવરાત્રી ચાલુ હશે ને તો બહુ મજા આવે ગરબા રમવાની
હા એટલા માટે જ કેટલું આપડો આમ ટાઈમ બઉુ મસ્ત નીકળી જાય આપે થાકતા બી નથી ગરબાર લે લેતા કેટલી સુધી મોડી રાત સુધી રમી છે તો બી આપને થાક નથી લાગતો ગરબામાં તો
હા અને એ વખતે આપને ખબર જ ના પડે કે આપણને પગ દુખે છે માથું દુખે છે શું થાય છે કશું આપણને ભાન જ ના હોય બસ આપડણે રમવામાં જ પડ્યા હોય ફ્રેન્ડ સાથે ફોટોસ ક્લિક કરવામાં પડ્યા હોય વિડીયોઝ બનાવવામાં પડ્યા હોય બહુ મજા આવે
હા નવ દિવસની જે આપડી યાદગાર દિવસો બને છે ને એટલા બહુજ મજા આવે છે આપડા જો ફ્રેન્ડસ જોડે આપે ઘર બાર રમી કે એ લોકોની નવી નવી સ્ટાઈલ આપણે શીખી નવા નવા ગરબા રમતા શીખી ને એ બધી ખુબ આનંદ થાય છે એમાં ને આમ માઈન્ડ પીસફુલ થઈ જાય છે કે જે કાઈ આપણે ટેન્શન કે હોય ઈ ભી નીકળી જાય છે ગરબા રમી ત્યારે તો
હા અને બધાના નવા નવા ચણિયા ચોરી જોવાની બી બહુ મજા આવે
હા નવા નવા ચણિયા ચૂડીી જોઈ નવી નવી ડિઝાઇન્સ હોય એ લોકો ના નવા સ્ટાઈઇલ્સ હોય પછી આપને બી એવું થાય કે આ તો આનું સારું લાગે છે આવતા વર્ષ મને આપ જે વરવા કે એવું સીવડ આવી નવું
હા અમે ફ્રેન્ડસ ફ્રેન્ડસ કેવું કરીએ કે નવ દિવસ ના જણા જોોડી કોઈ પાસે ના હોય ઓબ્વિયસલી છે તો તો અમે એકબીજાના ચણાચોરી લઈ અને પછી એકબીજાના એમ ચણાચોરી પહેરીને જઈએ
હા એ તો સારું જ કેહેવાય ને કે બધાને નવા નવા બિના લેવા પડે ને ખોટા રૂપિયા બી એનામાં ના નાખાય કેમ કે ચણિયા ચીળ તો હવે આપડે નવ દિવસ પહેરી પછી સેમ ટુ સેમ તો ના થઈ જાય અને બધાનું અલગ અલગ ે તો બધા માટે અલગ અલગ થઈ જાય નવા નવા ફોટોસ બી આવી શકે
હા અને કોક ટાઈમ આપણે ટ્વિનિંગ કરવું હોય તો એ બી થઈ જાય
હા એ બી છે કે ટ્વનિંગ કરવું હોય તો એ બી થઈ જાય ને એ સારું કેહેવાય કે ફ્રેન્્સ જોડે આપે એક્સચેન્જ કરીને નવરાત્રી માં બધા એકબીજા ના કપડા પહેરે ને એનામાં બી મજા જ આવે છે
હા પછી રોજ રા રાત થાય દસ વાગે એટલે તૈયાર થવા બેસ વાનું બધા ફ્રેન્ડસ સાથે આવે મેકઅપ કરે અને બધા હેરસ્ટાઈલ કરે નવી નવી ને ચણિયાચોરી ના દુપટ્ટા અલગ અલગ નાખે બહુ મજા આવે બધા સાથે હોય તો
હા એજ ને એ દિવસોની તો મજા કંક અલગ જ હોય છે કે દસ વાગે તૈયાર થવાનું પછી કોઈ કેહે કે મને આવું માથું ઓડાવી દે મને આવું માથું ઓડાવે પછી એકબીજા ને એવું બધું કરાવે અને ખુબ આમ વાતોચીત થતી હોય ખુબ મજા ભી આવે છે એનામાં બાકી તો આપણે એમ જોવા જઈએ તો આપણા ભારતમાં તો કેટલા એટલા બધા ફેસ્ટિવલ આવે છે એ હર મહિને લગભગ તો ફેસ્ટિવલ આવતા જ હોય છે
હા મને બધા મોસ્ટલી બધા જ ફેસ્ટિવલ ગમે પણ મને ઉત્તરાયણ થોડી ઓછી ગમે કારણ કે મને પતંગ ચગાવતા નહી આવડતી
હા એમ મને બી એવું જ છે કે ઉત્તરાયણ થોડી ઓછી ગમે કેમ કે ધાબામાં જઈને આપણે તડકા ના લીધે બહુ તાપ બી લાગે છે અને ગરમી હોય ત્યારે ભલે તો જાન્યુઆરીમાં આવે થોડું ઠંડુ વાતાવરણ હોય પણ તો બી તાપના લી ધે આપને ગરમી બી થાય છે
હા પણ ઉત્તરાયણમાં એક છોકરોને ફાયદો કે એમાં આપણને ફોટા પાડવાનો ઘણો એવો ટાઈમ મળી જાય કે આપડે તો કશું કરવાના નથી ખાલી ફોટા જ કલિક કરવાના છે આપડે તો
હા એ વાત તો બઉ તમારી સાચી છે કે ફોટો ક્લિક કરવાના હોય ખાલી ફિરકી પકડી કે પ્થંગ પકડીને ફોટો ક્લિક કરી શકીએ કી આપે બાકી તો આપને બીજું કઈ આવડતું ના હોય ઘણી છોકરીઓને ને ફોટા પાડવાનો શોખ હોય તો એ લોકો ફોટોસ ભી પાડી શકે
હા તમને ધૂળેટી ગમે?
હા મને એમ ધૂળેથી ગમે પડ જો ખાલી કલર્સ થી રમે ને તો જ ગમે બાકી જો જે પાણી થી રમે એ કે ઉગૃથી રમે એ મને થોડું ઓછું પસંદ ધૂલેેતીમાં કેમ કે આમ મજા ના આવે એ ભીના થઈ ને એટલે બાકી નેચરલ કલર થી રમે તો બઉુ મજા આવે ધુલેટી રમવાની બી
હા એમ એકબીજાને કલર લગીએ પછી વિડીયો બનાવીએ તો બહુ મજા આવે આમ સિમ્પલ સિમ્પલ ધૂળેટી રમીએ તો
હા એટલે જ કે સિમ્પલ સિમ્પલ ધુલેટી હોય ને તો આપને બહુ મજા આવે એમ એકબીજાને પ્રેમથી રંગ લગાવો નહી કે આમ મસ્ત થી આમ ઉડાડવાનો કલર કેમ કે કલર ઉડાડી તો પછી ક્યાંક આંખમાં કે મોઢામાં હાલી જાય છે એના લીધે રિએક્શન ભી થઈ શકે છે
હા કોઈની સ્કીિન આમ બહુ સેન્સિટિવ હોય તો એ લોકોને બહુ સાચવવું પડે
હા આજકાલના કલર્સમાં તો કેટલો બધો કેમિકલ્સ ને એવું બધું આવે છે હવે પેલાના તો જે અબીલ ગુલાલ થી રમતા એ તો હવે કઈ રહ્યું જ નથી બધું આમ કેમિકલ વાળા કલર્સ ને એવું બધું આવે છે તો હું થોડું ઓછું પ્રેફર કરું રમવાનું કેમ કે મારી સ્કીન સેન્સિટિવ છે તો આમ સ્કીનમાં ઈરિટેશન થાય છે
હા એ એ વાત બી સાચી છે ને અત્યારે તો કેવું બધા કલર કાચમાંથી બનાવે છે તો કપડે લગાવએ ને તો આપને આમ ઈરિટેટ થવા લાગે આમ આપણું ગાલ ઘસાઈ જાય ને એવું બધું થવા લાગે
હા એ બી તમારી વાત સાચી છે કે એ કલર્સ કાચ માંથી બનાવે છે. તો ખુબ ઓલું થાય છે કોકવાર તો એવું હોય કે કલર્સ ની ડેટ બી આપણે ચેક કરવી જોઈએ ન કરતો ડેટ બી ખરાબ જૂની હોય છે તો એના લીધે બી આપને સ્કીિનમાં બહુ બધા રિએક્શન થઈ જાય છે અને બહુ ઓખું આવે છે પછી
હા એ વાત તો તમારી સાચી છે અને વેચવા વાળા તો કેવું કે ગયા વર્ષના કલર બી આ વર્ષે વેચી દે તો આપને થોડી ખબર પડવાની છે કે કલર ક્યારે બનાવ્યા છે ક્યારે નહીં
હા એજ સાચું છે કે એ લોકો ન તો માલ બચી જતો હોય તો એ તો રાખી જ દેતા હોય સ્ટોર કરી દેતા હોય પછી આપને વેચી દે તો આપને તો કઈ ખબર ના હોય ને આપણે તો ખરીદી ભી લઈ પછી જયારે આપણે ડેટ કે કઈ ચેક કરી તો આપને જોવા મળે કે આ ખોટ છે ને પછી તો આપે પાછા તો ના જ આપી શકીએ.
હા એ લોકો લેબી નહી પાછો એમ એમ કે કે તમારી ભૂલ તમે જોઈને ના લીધું એમ તેમ
હા ભી તમારી વાત સાચી છે બાકી તો દિવાળી નું આપે જોઈ તો ફટાકડા થી તો કેટલું હવામાનમાં પોલ્યુશનને થાય અ્ છે
હા બહુ જ પોલ્યુશન થાય છે અને મને ફટાકડા થી બહુ જ ભીક લાગે છે
હા એજ ફટાકડાથી ઘણા બધા ને એવું હોય કે બીક લાગે બાકી તો હવે તો આજકાલના તહેવારો તો લોકો એન્જોય તો એટલા બધા નથી કરતા બાકી ફોનમાં રીલ્સ કે ઈ બનાવવામાં ઘણું ટાઈમ સ્પેન્ડ કરે છે ન ક રતો હવે તે વાળો ન એ મહત્વ તો એ છે કે આપણે પરિવાર સાથે ભેગા હળી મળીને બે બેસી શકીએ નક તો આજકાલની જે કોઈ લોકોની જિંદગી માં કોઈ બેસતા બી નથી બધાનું હેક્ટિક લાઈફ થઈ ગઈ છે હા એ સાચી વાત ને બધા એક બેીજ
એકબીજાનું કં
તેનું કમ્પેરિઝન કરવામાં પડ્યા છે હા એટલે જ બધાને હવે પોતપોતની જ લાઈફમાં બિઝી રહી જાય છે તો પરિવાર જોડે નથી બેસી શકતા હવે જેમ જોઈ તો આપડે દિવાળી કે હ આવે તો બધાને એકબીજા ને મળી પરિવાર સાથે બેસી કેટલું મજા આવે છે ન્યુ યર ના અને
હા સાચી વાત છે
હા બાકી તો ફટાકડા બધા જોડે કે આમ રમીને આપે કરી બેસી ફોડી તો આ મજા આવે છે પણ આપને આપણ હવામાન નું બી ધ્યાન રાખવું જ જોઈએ કે એટલા બધા ના ફોડી કે જેન થી પ્રદુષણ થાય છે કે
અ સાચી વાત છે અને અમુક લોકો તો કેવું શોખ માટે કરે તો એટલા બધા ફટાકડા ફોડે એટલા બધા બોમ્બ ફોડે કે કોઈનું વિચારે જ નહીં એ લોકો
હા એટલે આપે જો હવે તો ફટાકડા કેટલા મોંઘા થઈ ગયા છે કે બે ત્રણ પાંચ હજાર થી નીચા તો ટાકડા હાવ બે હજાર ન તો કેટલા હાવે હાવ સાવ એ તો પાંચ હજાર ફટાકડા લે લોકો એના કરતા તો કોઈક અ આશ્રમમાં કે જાય એના જોડે સેલિબ્રેટ ે દિવાળી મીઠાઈ ને લઈને તો એ લોકો બી ખુશ થાય એ લોકો ને બી એવું થાય કે નઈ અરું બી કોઈ છે
હા સાચી વાત છે તમારી
હા ઠીક છેલો તમારી જોડે પછી વાત કરું
હા ઠીક છે બાય
બાય